મોજ ભાઈ.
હા આવે છે આવે છે.
કેવું છે શાંતિ છે?
બસ શાંતિ છે જો. હમણાં હિંચકા ખાઈએ છે પણ આ મચ્છરનો ત્રાસ બહુ વધી ગયો છે એટલે થોડીક તકલીફ છે બાકી તો બીજું બધું એકદમ વાતાવરણ ઠંડુ છે હિંચકા ઉપર બેઠો છું મસ્ત નિરાંત છે.
એટલે હવે શું છે આ વરસાદનું સિઝન આવશેને થોડુંક ઠંડુ ગરમ ઠંડુ મિક્સ કર્યું એટલે મચ્છરની પ્રોબ્લેમ આવવાની જ છે.
અરે આ તો ઘણા ટાઈમથી લગભગ મહિનો દોઢ મહિનો થઈ ગયો મચ્છર એટલા બધા વધી ગયા છે હમણાં ગવર્મેન્ટ પણ અહિયાં સિટી ગવર્મેન્ટ પણ બઉુ ટ્રાય કરે છે પેલા ધુમાડો કરેને બધું અલગ અલગ નખરાતા કરે છે પણ તો પણ ઓછા નથી. છતાં હવે આ ઉપદ્રવ હમણાં ક્યાં આટલો બધો વધી ગયો છે ખબર નહીં.
અમારા ઘરે તો મહાનગરપાલિકા વાળા આવેલા લાઈનમાં ઘર લેતા જાયને ત્યાં આવ્યા હતા. મચ્છર મારવાની દવા નાખી જાય. પછી ત્યાં કઈની વધારે કીચડ હોય ત્યાં દવા નાખી જાય તો એની એ થોડુંક સારું પડતું છે એમ.
હા હા નહી ઘણું સારું પેલી દવા એટલે મતલબ ધુમાડો કરી જાય છે વ્હાઈટ કલરનો.
હા એ વ્હાઈટ વાળો ધુવાળો એનામાં શું આવે કે જ્યાં કીચડોને ત્યાં એક કેમિકલ વાળું પાણી આવે એ નાખી દે કીચડમાં ને જ્યાં પછા મચ્છરોને ત્યાં ધુવાડો મારી જાય ને થોડુંક આમ સ્પ્રે મારવાનું આવે એ મારી જાય જાડવા પર તો મચ્છર ઓછા આવે.
નાના એ તો જ ઘણું સારું કેવાય એનાથી થોડો ઘણો ફાયદો થાય તો સારું બાકી તો ઓછા જ નથી થતા બહુ વધી ગયા છે હમણાં.
હા એજ પ્રોબ્લેમ એ છે ને કારણ કે મચ્છરો એવા ડેન્ગ્યુ થયાતું છે નકર આપણા ઘર અમારા ઘરમાં છોકરા નથી પણ એની જેના ઘરમાં છોકરાઓ હોય એને બહુ પ્રોબ્લેમ કરાવતું છે કારણ કે દવાખાનેનું ને આ ને તેને ખર્ચા વધી જાયને પાછા.
હા ના એ વાત સાચી હવે આમા અહીં છોકરા છે એટલે અમારે બોઉ‌ સાચવું પડે અમે તો બારી દરવાજા બધી જગ્યાએ મચ્છર જાળીને બધું લગાવી દીધું આનાથી શું છે કે હવે અંદર દરવાજા બંધ રાખો તો અંદર બફારો થાય અંદર રેવાય નહીં ગરમી લાગે ગરમીની સિઝન એટલે બારે દરવાજા ખુલ્લા રાખવા પડે છે હવે એના પર જ જાળી લગાવી દીધી શું છે કે મચ્છરનો ત્રાસ નહી ને હવા ઉજાસ પણ રે
હા ઈ વસ્તુ છે હવા હવા આવતી હોય તો આપડું ઘર થોડુંકમ સારું ને નખો આમ પેક પડેલું હોય ને તો એની આમ મજા ના આવે.
હા એટલે જ ને બફારો થાય અંદર એટલે આપડે મજા ના આ
હમ ના એ તો સારું છે અમે જુ અત્યારે એની પેલી મચ્છરની જાળી લગાવી દીધેલી છે એટલે પછી જો બારીક ખોલી રાખીએ એટલે પછી આમ બીજી કઈ પ્રોબ્લેમ ના રહે આમ.
હા હા હા બરાબર છે શું ચાલે છે બીજું નવાજને શું કેવો છો બોલો બોલો.
બસ નવા જૂની કાઈ નથી અત્યારે તો એની થોડુંક બિલ્ડિંગ બનાવવાના કોન્ટ્રાક્ટ રાખેલા છે.
સરસ સરસ એ તો કામ હમણાં ચાલુ સારું છે એમને થાય તમારે.
હા અત્યારે એની થોડું કામ સારું છે અત્યારે હુ છે કે એની સરકારના હું તો સરકારનો જ પ્રોજેક્ટ રાખું જે આપડ ટેન્ડર વાળું આવેને એટલા માટે એની અત્યારે મહાનગર પાલિકા જેવુ એટલે બો સારું થીયું કારણ કે એની મારા ટેન્ડર ને સારા પાસ થતા એટલે હવે મે આમ અલગ અલગ જગ્યા ટેન્ડર રાખેલા છે એ કામ સારું ચાલતું છે મારું મજા આવતી છે અત્યારે
ના ના ઘણું સારું એમાં શું છે કે હમણાં મહાનગરપાલિકા થઈ એટલે ઠેર ઠેર એટલા બધા વિકાસ ના કામો ચાલુ છે ને બી. વિંગો બને છે કે વાત જવા દો. હા થોડીક પબ્લિક ને હમણાં થોડાક વર્ષો સુધી તકલીફ પડશે નવા રસ્તા ખોદાય છે ને પાછા બને છે ને હમણાં હારુ જે અંડરગ્રાઉન્ડ બધું ડ્રેનેજ ને પાણીની લાઈનોને સુવિધા માટે કરે છે એટલે થોડીક તકલીફ પડશે પણ આ બધું થઈ જશે ને બે પાંચ વર્ષમાં તો પછી પબ્લિક ને એકદમ શાંતિ નિરાત પછી શું છે કે ખાલી યુઝ કરવાનું ને મેન્ટેન કરવાનું બસ.
હા, બસ એટલા માટે હવે જો હું એની મારું અહીંયા બિલ્ડીંગની લાઈન છે સાથે સાથે મેં અહીંયા રોડ કોન્ટ્રાક્ટનું ડ્રેનેજ આવે ને એ બી રાખેલું જ છે અત્યારે એનામાં શું છે કે વ્યવસ્થિત ટાંકી બનાઈને આપી ભવિષ્યમાં કઈ વાંધો ના આવે ને વ્યવસ્થિત હો તો અહીંયા આપણા એ બધા માણસો એમ સપોર્ટ કરે કે ના આ વસ્તુ સરકારે સારું કામ કર્યું આમ થયું એટલે મહાનગરપાલિકા આવી તો પછી ઘણો ફરક પડ્યો કોઈ નિર્ણય લેવો હોય કોઈ એક્શન લેવું હોય કે આ કોઈ રસ્તા પર ગંદકી હોય હવે તો સિસ્ટમ એવી આવી ગલી છે કે ફોટું પાડીને મૂકી દેવ આ ગંદકી આવી થતી છે તમે ક્લીન કરી જાવ તો ચોવીસ કલાકમાં કમ્પ્લેન ક્લિયર એય કર નાખે.
એ વસ્તુનો તો મેં પણ ફાયદો લીધો હ એ વસ્તુ જાણવા મળી મને ઓનલાઈન હવે આપણે નવસારી નગરપાલિકા તા છે મહાનગરપાલિકા તેમાં શું છે કે એ નવી એપ્લિકેશન બનાવીને તો હું ફોટો પાડીને તરત મોકું ને એપ્લિકેશનમાં તો એ લોકો જોજે ચોવીસ કલાક ની અંદર ત્યાં ક્લીન કરી જાય ફોટો પણ આપને મોકલે અને આપણને અપડેટ પણ કરે કે તમારી જે કમ્પ્લેન હતી ત્યાં અમે ક્લીન કરીને મતલબ રીઝોલ્વ કરી દીધી છે. આપણે ફીડબેક માટે એ લોકોનો ફોન પણ આવે એટલી હદ સુધી કામ સારું થવા લાગ્યું છે. હવે જોઈએ કેટલા દિવસ ચાલે છે બાકી તો આપડા અહિયાં જોઈએ હવે શું
હા એ વસ્તુ તમે સારી છે હવે આનામાં શું છે ખબર અત્યારે અમારો રોડ પહોળો થયો મારા સામે હવે રોડ ફોળો કરે એટલે ઊંચો કરે પાછો એટલે એને કર્યો છ ઇંચ ઊંચો પર નાખ્યો રોડ હવે ઊંચો કર્યો તે રસ્તાનું પાણી આવી જાય આપડા કારખાનામાં મીલમાં સમજાય એટલે અંદર આવી જાય તો પછી હવે મેં કીધું આનો નિર્ણય તો લેવો પડશે ચોમાસામાં પાણી ભરાઇ જાય થા મચ્છર બીમારી થાય તો પછી એની મેં ફોટો મૂયકો મહાનગરપાલિકામાં જો તમારો રસ્તો ઊંચો થયેલો છે હવે આના લીધે બધું પાણી અહીંયા રસ્તાનું મારા ઘરમાં આવ તું છે બારે આવતું છે તો પછી હવે તમે આનો નિર્ણય કાઈ કાઢો તે હવે ઈ કે જુઓ હવે આ વસ્તુથી હવે આનામાં કાઈ થાય એવું નથી પણ હવે ચોમાસામાં મચ્છર નહી થાય એની જવાબદારી અમારી અમે એની હર બે-બે ત્રણ-ત્રણ દિવસે આવશું દવા છાટી જશું અને બધું કરશું કીચડ થશે એમાં પુરાણેય અમે કરાવશું એવી જવાબદારી અમે લેતા છે એટલે આ સુધી આમ હદ સુધી બધું હવે થતું છે એમ સારું.
ના ઘણું સારું છે હું પણ માનું છું કે થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે ને હમણાં છેલ્લા ટાઈમમાં બધા આપણા તળાવો છે તે ચોખ્ખા થયા ને શહેરમાં પેલા જોવાલાયક સ્થળો થોડો સમજો કે થોડા ઘણા જ હતા પણ હમણાં શું છે કે આ માણસો બદલાયા બોડી બદલાઈ એટલે કે વ્યવસ્થિત માણસોને આવાથી બધું શહેરમાં વિકાસ ઘણો થયો ને બાળકો માટે ગાર્ડન ને આને તેને તમે જોવ તો ઘણું બધું હવે અમારા ઘરની પાછળ જ થોડીક પાછળ અહીંયા મહાનગરપાલિકા ઓફિસ બને છે ત્યાંથી અહિયાં આવી જશે અહિયાં એટલી મોટી અને એટલી સરસ બનાવે છે એ લોકો ને વ્યવસ્થિત મારા ખ્યાલે બનાવશે હમણાં ટાઉન હોલ બન્યો એ પણ એકદમ ભવ્યને મસ્ત બનાયો છે. હવે એ વસ્તુથી શું છે કે આપણા શહેરની રોનક વધી જાય પબ્લિકને સુવિધા મળે એટલે સારું એનાથી વિકાસ પણ સારો થાય ને આજુબાજુના એરિયામાં રોજગારી બી ઉભી થાય.
હા એ વસ્તુ છે હવે આપણા એરિયાનું જ જોઈ લો ને કે અત્યારે આપણો એરિયા છે ગ્રીટ પર તાઈની પુલિયા નીચે અહીંયા એક મસ્ત ગાર્ડન બનતું છે હવે ગાર્ડન બનતું છે ત્યાં માણસો આવજાવ વધે પ્લસ આજુબાજુ જમીનના ભાવ વધે, ટુરિઝવાળુ વધ ટુરિઝમ એટલે આજુબાજુના ગામથી આવે અમેરિકાથી આવતા હોય હવે જે ટુરિસ્ટ રહેતા છે બારે ઈ આવે અહીંયા અહીંયા તાણે આવે આ બધું નો લાભ લે ને તો આપણું ટુરિઝમવાળુ સારું રે કારણ કે પૈસાની આવક વધે.
હા એ તો છે જ બહાર ના લોકો આપણા અહીયાં આવે તો એનાથી શું છે કે ઈ લોકો પૈસા ખર્ચે તો એનો ફાયદો આપણને થાય અહીયાને પબ્લિકને ફાયદો થાય કેમ કે કે હવે અહીંયા આવીને પૈસા ખર્ચે તો વિ વિચાર કરો ને કે તમને પૈસાની અ આવક થાય લોક લોકોને તો એ લોકોની રોજગારી વધે તો એ લોકો પોતાનોમાં ખર્ચો કરે રૂપિયાનું રોટેશન ફરે એ સારું છે.
હા ને પાછો આપણા નવીનતા થઈએ ને કારણ કે હવે આ વસ્તુ હારુ આપણે બસો કિલોમીટર દૂર ના જવું પડે આ વસ્તુ આપડા ગામમાં જ આવી જાય ને અત્યારે તો અમારા બાજુમાં એક મોટો મોલ મોલ બનતો છે હવે એનામાં બધી મોટા મોટા બ્રાન્ડના આવી જશે. શોરૂમ આ તે થિયેટર આવી જશે તો મને એની છ સાત કિલોમીટર નહી જવું પડે મારે એક કિલોમીટરમાં જ બધું આવી જશે તો મારો સમય બચે પાછું એની મને રાતના ઘરે લેટ આવવું હોય તોય મને પ્રોબ્લેમ ના કરાવે પિક્ચર જોઈને તો હું જલ્દી બી આવી જાઉં એટલે એ બધું સારું થાય એમ.
ના ઘણો ફાયદો થાય હવે મોલમાં જોઈએ હવે આપણેે લોકલ દુકાનોમાંથી લઈએ તો આપ પણે એમ આર પી ઉપર મલે જ્યારે મોલમાં જઈએ તો થોડીક ડિસ્કાઉન્ટ રેટ ઉપર મળે તો આપણને પણ ફાયદો ને કે આપણે વસ્તુ ડિસ્કાઉન્ટ રેટ ઉપર જે લેતા હોય તેનાથી પૈસાની ની બચત બી થાય મોલમાં જાઈને હવે ત્યાં દુકાનો નજીકની દુકાનોમાંથી લેતા હોય તો એમને થોડુંક નુકસાન તો થાય હું સમજુ છું પણ પબ્લિક ને એક સમય એ ફાયદો થાય ને કે એમને ખર્ચામાં રાહત થઈ જાય એમ.
ના એ સારું છે અત્યારે મેં ટુકડે ટુકડે દુકાનમાં સામાન લીધું ને મોલમાં એક હાથે લીધું તો મને એની પાંચસો રૂપિયાનોો ફાયદો થયો હા મેં દસ હજાર ન એટલી બની પણ માર પાંચ ટકા ડિસ્કાઉન્ટ મળ્યું ને આ વસ્તુ મારી દુકાનમાં ની મળે ડિસ્કાઉન્ટ. તો બો સારી કેવાય.
હા એ વાત સાચી છે મોલમાં તમને ડિસ્કાઉન્ટ મળે હવે દસ હજારનો માલ તમે લો ને એમાં પાંચ ટકા ડિસ્કાઉન્ટ એટલે સીધો પાંચસો રૂપિયાનો તમારે ફાયદો થઈ જાય વિચાર કરોવે આ ફાયદો આપણે ઘણો સારો કેહેવાય આપણા માટે.
હા કારણ શું કે પાંચસો નો ફાયદો થ આપડા હવે બે મહિના નું રિચાર્જ નીકળી જાય આપડા ફોન નું એટલે એમ ગણતરી કરો તો ટીપે ટીપે સરોવર ભરાય. એક એક રૂપિયાનીની ગણતરી આપડે કરવી મળે
બે મહિના નું રિચાર્જ છે તમારે પેટ્રોલ અઠવાડિયા નું ભરાઈ જાય એ બધી ગણતરી કરીએ તો આપણે જો ઓછી ઓછી બચતમાં આપણે ઘણા બચાવી શકીએ છીએ એવી રીતે.
હા એટલે આનામાં શું છે આજની નવી જનરેશન એને પૈસાની કે રૂપિયાની વેલ્યુ જ નથી કારણ કે એ લોકો તો આમ સો રૂપિયા એટલે બે રૂપિયા જેવું છે એ લોકો માટે કારણ કે એ લોકો કોઈ કમાયલા નથીને એના પપ્પા કમાતા હતા દાદા કમાતા હતા એને વેલ્યુ હતી આ વસ્તુની આજકાલની જનરે
હા એ વાત તમારી સાચી છે ચાલો તો નિનાતે મળશું પછી વાત કરશું મળીને. હમણાં તો ટાઈમ ઓછો છે હવે ઘણું લેટ થઈ ગયું છે. પ્રમાણે
ચોક્કસ આપડે મળીને એકવાર શાંત રીતે વાત કરશું.
ઓકે ચ ચાલો મળીએે મળીએે ત્યારે.